હું કરે
કાંઈ ની આરામ કરતો શે.
આરામ કરે કે?
હા, હું કરે તું?
કંઇની બેસી રેય.
આજે કેમ કોલેજ ની આવેલી?
એમજ
હું એમ જ?
રહું
ડેઇલી તે દિવસે બી એમ કેય કે આવા ની ને દિવસે હો ની આયવી
અરે આજે માથુ જરાક દુઃખતું હતુ કાલે જરાક રાતના મોડે જ ઉંઘેલી.
તને ચાલ મે માની લીધું તને દુઃખતું હતુ પેલી ટમાટર ને હું થેયલું? ને પછી ભારવીને તે એ પેલી બટલર ને હું થયુ તે?
ખબર ની ની ખબર યાર!
તું ની આવે એટલે બધાનું પત્તા કટ કરી ને જ આવે ને!
યાર મને હું ખબર ખબર ની મેં એકલી જ તો બી આવું
હા તું આવી જા તું આવે તો આવે એકલી આવી જાય પણ જે દિવસે તું ની આવે ને તે તે દિવસે બધા જ ની આવે પેલી
હહહ હું કરે એવા જે?
આજે તેં અ પેલો લેક્ચર ચાયલો બીજો લેક્ચર કે સી બી નો ફ્રી અતો બી ત્રીજો પણ ફ્રી જ અતો ચોથો ડાયરેક્ટ પેલામાં લીધું બી આર એફ
હાં જોયું ને ની આવવાના ફાયદા
ત્રીજા લેક્ચરમાં બી આર એફ લલઈ લીધું એટલે પતી ગયુ પસી ભાગી આયવા હમ્મ એમ કેતો અતો કે ઓડિટમાં પેલો આવાનો પ્રિન્સિપલ, મેં કીધું કે એ આવે તો મેં નહી આવા.
ઓડિટમાં? ઓડિટમાં તે હું કેતા અતા.
કૃપાલી આવવાની ઉતી પણ એમ કે કૃપાલીને લેકચર જ ની મળે એટલે એને ની આપવાના.
હામાં ની મળે લેક્ચર?
એમાં જ આપણા આપણા ક્લાસમાં
આપડા ક્લાસમાં? તો પ્રિન્સિપલને કેય આપડે.
જો પ્રિન્સિપલ આવેે હેને તો આપડે મેં તો ની જવા કોઈ બી લેક્ચર એનું ની ભરા.
હા.
કેમ કી અ પેલા બી આવતો ને તો લેક્ચર ની લેતો ખાલી વાતે જ કર્યા કરતો એ.
હમ્મ
ને અટેન્ડન્સ અટેન્ડન્સ કઈ લેતો ની મળે એ
એવું કે?
હમ્મ અટેન્ડન્સ આવે તો એમ કે કાગળમાં લખી કાઢજો. પસી ક્રુપ્ડ કોઈ ટીચરને આપી દેજો એમ કેય
એમ કેય?
હા
એ તો નાઈન્સાફી એ
બો નાઇન્સાફીએ તો
હં
મેં કીધું ફોન નઈ આવ્યો ને આ રિંગથોન વાગવા લાગ ગ્યો પછી એ ખો લો તેમાં આ આવી્યો ફોન.
હ-હ-હ
બોલ તો બીજું હું કરે.
હા જો મે તાર ડેલી ન હોય આ કાલે આ પણ નહી આવે.
કઈ થવા લાગેલ માથું દુખાવા લાગેલ કે હું.
હ આખું રે પાસણ નથી આવવાના.
હમ મોડેથી ઊઘે તો હું થાય એવું જ થવાનું ને.
હા.
પેલા લોકો ને ટાસ્ક આવ્યો કે નહી.
ત તર ન
પેલી બનેવનુ.
આવી ગયેલું હ પણ એ લોકો એ નહી જોયતુ હ.
હમ્મ મારે તો હજુ ત્રણ બાકી છે કમ્પ્લીટ થવારમા.
હું.
તારું કેટલું બાકી
અરે મારે તમારું બાકી હૈ.
સાત થઈ ગયા.
અરે નહી હજુ તમારું પ પેલું ચાલે.
પાંચમાં.
હા.
મારા તો દસમા માં ત્રળ બાકી છે.
હમ્મ હમ્મ.
થઈ જાય તો પછી આગળ નુ આવે.
હમ્મ.
આજે આખા આખા ક્લાસમાં આજ આ આની જ વાત ચાલતી હતી. કેમ કરીને હા કેમ કરીને ટાસ્ક પૂરા કરવાના એમ.
હમ્મ.
ને કાલે મારા પર મેસેજ આવ્યો.
હલો.
હાનુંજ કે નામ નામ નહિ લેવાનું ને વાંચવા જતું હોય એવું નઈ બોલવાનું ને એમ કે.
હા કહાનું નામ ની લેવાનું.
આ એ પણનું
એવું.
હમ્મ. કા છે હમણાં.
ઘરે.
ઘરે ઘરે કોઈ ની મળે.
તમે બીજું પપ્પા સે મમ્ બેન છે.
એ લોકો કા સે.
છે બાજુ ના રૂમમાં
હમ્મ.
મે તો હમણાં આવ્યો ને ખાઈ પીને ખાવાનું બનાવ્યો ને પછી ખાધું ને પાછો હમણાં આરામ કરવા બીસો એક તો લાઈટ બી નહી મળે અહીયાં લાઈટ ખબર નય કેમને કાપી કાઢડા તે
લાઈટ ની મળે.
ના ગુસ્સો આવે ફોનમાં ચાર્જ બી ઓછાશે એટલે હજુ ગુસ્સા આવે
તત વારવા વી વસુ છે.
હમ કાલે કેટલા વાગે આવાની
તાલે આવું એ ટાઈમ
કેટલા
એક મોલું અ હું કેય મોડું વેલું વેલું મોડું થાય વરે ત થાય ત
ઘેરથી કેટલા વાગે નીકળે તું
આમરા થી દસ સાડા દસ
સાડા દસ ને પેલી નવ વાગ્યાના આવીને બેસી રે
કોણ
બટલર
એતો હવે હોસ્ટેલમાં ગઈ
ચલમાં છેને
હં
હા ટમાટરનો તો નક્કીની તું જયારે આવે ત્યારે જ એ આવાની
હમ
હમ તમારી વાત થઇ જાય કે હું રે વોટ્સઅપ પર કે આજે તું ની આવાની એટલે કોઈ જ ની જતા એમ કરીને
એવું ની
તો
કેય દે ની આવાના એમ.
હમ કિમી આવેલી કિમી એમ કે માહી કયાસે ફોન માર મેં કીધું એ ઊંઘતી હશે તેમ કે મેં ફોન કરી કે માથું દુખે
હમ.
ફોન કરેલી કે
હા. કરેલો
હમ્મ. એકલી એજ આવેલી.
હય
બોલ બીજું શું કે
સ્ટેટમાં કેટલું ચલાયવું
સ્ટેટ કા લેક્ચર હોતી આજે
ની હતો ને રે પણ ત બી પેલા સર કેવું ચલાવે.
મસ્ત ચાલાવે દાખલા આપેલા છે ગણવા માટે. આમ
હમ.
કેમકે નેક્સ્ટ લેક્ચરમાં જેવા હવે એ ઑ હું મને આવડે કે નહીં આવડે તે તો કાલે ગણાં ત્યારે જ ખબર પડેહે કા તો હમણાં રાતના બેસા.
કાલે ચાલુ કોલેજ.
હા.
કાલે કોલેજ ચાલુ કે.
હા ચાલુ જ ને કેમ કાલે હું છે.
રથ યાત્રા.
રથયાત્રા કે મેસેજ આવે હતું તો રથયાત્રામાં તું જવાની વલસાડ માં તો બહુ ભીંડ રહેવા હતું હતું.
હમ.
તો તો બહુ ભીડ રહેશે વલસાડમાં
હમ.
ધરમપુર ચોકડીમાં તો બહુ ભીડ રહેશે તો તો વેહેલું નીકળવું પડે મારે તો હજુ વહેલુ નીકળું પડે.
હા.
કેમ કે બો રોકાવાના.
હે.
બો રોકાવ પડશે.
તાલે ગ.
હા.
હ
તું હું કરતી હોતી.
ક્યારે.
હમણાં.
કયારે હમણાં
બિલાડા બોલે કે હું રે.
હા અહીજ છે મારી બાજુમાં.
હા એટલે જ.
હમ.
પેલા બધા એ ચાલુ કર્યું આપણા ક્લાસમાં.
કોણે.
દેવાંગન બધાય.
હમ.
છોકરામાં બધા જ કરી મીલા.
હમ.
બધાને એમ કે કે કમાવાના કમાવાના પૈસા.
હ. તારા થયા કે ની જમા થોડા ઘણ બી.
દસ કમ્પ્લીટ થાય તો જ આગળ જોવા. ટોટલ ત્રીસ કોલ કરવાના હોય એમાંથી દસ હજુ કમ્પ્લીટ થાય તો ને.
ત જમા થાય કે.
હમ.
ત તો એ લોકો એ બઉ ઉલ્લૂ બનાવ્યો હે ને.
હમ ઉપર થી પાછું કાલ ના મેસેજ કરે જે દિવસે એડવાઈસ આપેલા ડાઉનલોડ કરી લેજો તે દિવસે ની કીધેલું બધું.
હમ સ.
કે વાચતા હોય એવું નઈ બોલવાનું એવું બધું નહી કીધેલું.
હમ.
હમ. તું ક્યાં જવાની ફરવા.
હા કેચ ન
હમ.
ઘરે જ તો.
નહી આજે વરસાદ થી હોય તો કાલે બાજુ ફરવા જતી હશે તો.
લાડો હ કોલેજ.
હલો.
હા.
મે કાલે ગાડી લઈને જવાનો, તું ગાડી પર આવવાની.
નય બસ માં જઈશ.
બસમાં જ જવાની.
હ ગાડી કેમ કાલે.
કાલે કઈ કામ છે ફરવા જવાના
હા
દોસ્તારો એ કીધું કે ગાડી લઈ આવજે ઘરે ગાડી પડી જ છે. તો વિચાર્યું ગાડીને લઈ જાવ.
હમ
આવવાની હોય તો કેજે હું તને ગાડી પર લઈ જઇસ.
સારુ કેટલા વાગે.
જેટલા વાગે કે તેટલા વાગે
હે તું કેટલા વાગે નીકળવાનો કાલ
જેટલા વાગે તને કીધું તું ને જેટલા વાગે તું કહીશ તેટલા વાગે નીકળા
હા હા સારુ ચલને ભાર્ગવી ને પૂછુ
હા
આવવાની છે કે નહીં એ તે
તેતો ના જ પાડસે જોજે દિપેશ જોઈ લેસે એમ કરીને
નય નય તે નય ના પાડે એતો
જોઈએ
હે અ
જોઈએ એક ફોન કરજે કેટલા વાગે નીકળવાનું તે.
સારુ
હમ.. ટાઈમ બી ગયો છે નય ખબર હો નય પડી હમ એમને એમ કે મને કોઈ ફોન જ નહી કરે.
પણ એના ફોનમાતો રિચાર્જ નથી હોતું તો પછી કેમ-
હ સિગ્નલ જાયને તો શું કરી
હમ...
રિચાર્જ પર રેવુ જોઈએ કે નહીં
તારામાં આમાં છેને નંબર કોપી કરે તો નહી થાય હેને લખવો જ પડે
હાઆ.
મે તારો નંબર કોપી કરું તો થાતું જ ન હતું.
લખવું પડશે તો ત થાય
હમ્મ હવે તારો નંબર યાદ રઈ જવાનો હવે
રજોની પતી ગયો ટાઈમ
હ.. કટ કરું
હા
કટ કરું
હા કટ કરીને પાછો કર
હમ્મ